હલો.
હલો હા બોલો.
હા બસ મજામાં તું મજામાં.
હા બસ હું પણ મજામાં જો આ પાણી આવ્યું છે તો કપડાં ધોવા બેસ્યા તા.
અહ હા સારું કેવાય અમ હું બી હમણાં કામ કરીને બેઠી
હા મને તો બહુ મજા આવે હા પાણી આવે ને તો
હા મને બી પાણીમાં રહેવું બહુ ગમે મને પાણી જ બહુ ગમે
હા તો હમણાં પાણી આવે ને તો કપડાં ધોતા ધોતા કેટલી મસ્ત થી કરી દઉં બધે પાણી છાંટી દઉં ને બહુ જ મજા આવે મને તો
એ તો હરેક હરેક દરેક લોકો પાણી સાથે એ જ કરે રમતો કરે ને પાણી ઉડાડે ને હું બી કરું પણ તને એવું ખબર છે કે પાણી આપડા જીવનમાં કેમ આટલું જરૂરી છે.
હા. કારણ કે પાણી વગર કઈ શક્ય જ નથી પાણી વગર કોઈ પણ જીવ જીવી નથી શકતું. માણસ હોય પ્રાણી હોય છોડ બધાને પાણી ની જરૂર પડે. એટલે હું તો એવું માનું કે આપડે પાણી બચાવું જોઈએ. ભલે આપડે થોડી કામ પૂરતું વાપરીએ પણ પાણી આપણું એક જીવનનો મહત્વનો ભાગ છે એટલે આપણે તેને બચાવીને વાપરવું
સાચું કયું તે આપડે આપણે રોજ પીવા રસોઈ કરવા નાવા અને સાફ સફાઈ માટે પાણીનો જ ઉપયોગ કરીએ છીએ એટલે આપડે પાણીનો ઉપયોગ સમજીશ વિચારીને કરવો જોઈએ અને દુરપયોગ ના કરવો જોઈએ.
હા અને ખેતી માટે પણ પાણી એટલું જ જરૂરી છે હ. કારણ કે ખેતરોમાં અત્યારે આપડે જે અનાજ ખાઈએ છીએ તેના માટે ખેડૂતો કેટલી મહેનત કરીને તેનું વાવેતર કરે છે અને તેને પૂરતું પાણી ના મળી રેતો આપણને અનાજ પણ એટલું નથી મળી રહેતું અને જેમ આપણે પાણીનો દુરુપયોગ કરીએ છે. પણ જયારે જરૂરી જગ્યાએ પાણીનો ઉપયોગ ન થાય ને ત્યારે આપને ને આપણને જેટલી મુશ્કેલીઓ પડે
હા અને પાણીનો બગાડ કરવો એ સારું તોડી ના છે. તને ખબર છે, આજે આજે ઘણા વિસ્તારમાં પાણીનો અછત કેમ થાય છે?
હા કારણ કે જો ને બધા ઘણા બધા લોકો પાણી ન એટલો બગાડ કરે ને કે વરસાદનું પાણી પણ નથી સાચવતા અને મારા ઘરે તો વરસાદ આવે ને તો મારી મમ્મી કેટલું બધું પાણી ભરી દે કે આ આ પાણી ન પણ આપણે ઉપયોગ કરી શકીએ તે પાણી પણ ચોખ્ખું જ હોય
હા સચી વાત હ અમે બી જ્યારે વરસાદ પડે ત્યારે ઉપર ડોલને એવુ બધું ભરાવવા મૂકી દઈએ જેથી કરીને એમાં પાણી ભરાય અને પછી કાં તો એ અમે જાળવામાં પાાઈએ કાં તો વાસણ ધોવામાં એ કપડાં ધોવામાં એ આપણે અમે ઉપયોગ કરી લઈએ
હા અને ઘણી જગ્યા એ તો નળો પણ એટલા ખુલ્લા જ રહે છે, અને ઘણું પાણી વેડ ફાય જાય પણ કોઈનું ધ્યાન જ ના જાય તેમાં
હા અને આપણે પાણી બચાવવા શું કરવું જોઈએ?
આપડે પાણી બચાવવા માટે તો શું કરીએ કે દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ અને ન્હાવામાં જેટલું પાણી આપડે ડોલ ચાલુ રાખીને ચાલુ જ રાખીએ તેના કરતા જેટલું જરૂરી છે, તેટલ જ પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈ
હા. ન્હવા માટે શાવરની જગ્યાએ ડોલ અને ડોલ અને મગનો ઉપયોગ કરી શકાય
હા અને અમુક લોકો તો સાધનો, કાર, બાઈક એ બધું ધોવા માટે પણ ઘણું બધું પાણી વાપરી નાખે છે.
હા અને ઘરમાં તો ક્યાંક ક્યાંક પાણી લીકેજ થતું હોય ને તો બી એના તરફ ધ્યાન જ નહીં દેતું જ્યારે જ્યારે વધારે થતું હશે ત્યારે એનાથી આપણે કેટલું બધું પાણી અ અ નો દુર ઉપયોગ થતો હોય છે.
હા કેહેવાય છે, ને ટીપે ટીપે સર્વર ભરાય એમ જ થાય કે તમને આપણને એવું થાય કે થોડું જ પાણી છે, નીકળે છે, વાંધો નહીં પણ એ થોડું પાણી કેટલાય સમય સુધી વે તું જાય ને તેમાં કેટલો બધો પાણીનો બગાડ થાય તેનું તો આપણને ભાન જ નથી રહેતું
હા અને વરસાદનું પાણી આપણે ભેગું કરીએ ને તો એનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમને આપણે પહેલાં કીધું એમ પણ એનો બી પછી એવું ના કરવું જોઈએ કે હા ભાઈ એને ભરીને ભરીને રાખવું જોઈએ અને પછી એમાં એક એવું લાગે કે હાવે ગંદુ પાણી થઈ ગય તો ફેંકી દેવા ના એનો બી ઉપયોગ આપણે કરી લેવો જોઈએ.
હા તને ખબર કે આપડે આજે વરસાદનું પાણી ભેગું કરીને ઉપયોગ કરીએ ને એને શું કહેવાય ખબર? રેઇન વોટર હાર્વેસ્ટિંગ કેવાય
હ મને તો ખબર જ નહોતી તને ક્યાંથી ખબર પડી
મેં એક જગ્યા એક બુકમાં વાંચ્યું તું
સરસ હા અને તેને અ અને તને ખબર છે, શાળામાં પણ આપણને પાણી બચાવવા વિશે બાળકોને કેટલું સમજાવવામાં આવે છે, આજકાલ
હા અને સમજાવવું જ જોઈએ કારણ કે બાળકોને તો એવી કઈ ખબર નથી હોતી પણ જેમ આ રસ્તાઓમાં નળ ખુલ્લા રહી જતા હોય કે કોઈ બી જગ્યાએ પાણીનો દુરુપયોગ થતો દેખાય તો તરત કોઈ ના કરે તો આપણે તેને જઈને બંધ કરી દેવું જોએ તેવુ બધું બાળકો ને શીખવાડવું જ જોઈએ.
હમ સાચી વાત પરંતુ. શાળામાં તો આવું બધું પહેલેથી શીખવી જ છે. પણ બાળકો મસ્તી રમતગમતમાં એ લોકો ભૂલી જાય છે કે આનો ઉપયોગ આપણે. આવી રીતે દુરપયોગ ના કરવો જોઈએ.
હા જો જોકે બાળકો જેટલું શીખશે ને તેટલું જ ભવિષ્યમાં પાણી બચાવશે એટલે બાળકો. લોકો માટે તો આ ખુબ જ જરૂરી છે.
હ અને વૃક્ષો પણ પાણી બચાવવા માટે મદદ કરે છે.
હા તેથી વૃક્ષ વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ.
પાણી બચાવવાથી પર્યાવરણો પણ કુદર. ફાયદો થાય છે એ. હર્યા ભર્યા રહે છે એનાથી આપણને સારી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.
હા અને ભવિષ્યની પેઢીનું પણ પૂરતું પાણી મળી રહે છે.
હા શું તું ઘરમાં પાણી બચાવે છે?
હા હું ઘરમાં પાણી બચાવું કે જરૂર હોય તેટલું વાપરું. અને જરૂર ન હોય ને ત્યારે તો નળ બંધ જ રાખુ અને દિવસમાં દસ વખત તો હું બધા નળ એક વખત જોઈને જ આવું કે હા ભાઈ બંધ છે. પાણી નથી ટપકતું કે ફ્રીઝમાં પાણી બધું જ જમપનું કે આપણને અત્યારે પાણી પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી મળે છે. તો આપણે તેને સાચવીને વાપરવું જોઈએ કારણ કે ઘણા એવા દેશો છે જેમ કે રાજસ્થ એ બધા જગ્યાઓમાં પાણી નું આમ બહુ જ કષ્ટ પડે છે લોકોને. કે આમ પૂરતું જ પાણી મળે તો એ લોકો સરખું પાણી પી પણ નથી શકતા એટલે આપણને અત્યારે મળે તો આપણે તેનો સાચવીનો ઉપયોગ કરવો જોઈએ.
હા હું પણમા હું પણમાં મમ્મી મમ્મીને પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવાનું મદદ કરું છું મને બી ક્યાંક નળ ખુલ્લા દેખાય તો હું એને બંધ કરી દઉં છું ક્યાંકટા પકતા હોય તો એને અને એના નીચે કંક દોલ ભરવા મૂકી દઉં જેથી કરીને એનું દુરપયોગ ના થાય અને ખબર છે આજકાલ શહેરી જીવનમાં તો બધા એકવાગાર્ડ કરીને બી કંઈક યુઝ કરે છે જેનાથી ચોખ્ખું પાણી એ લોકોને મળે‌ તો જ્યારે એ પાણી ચોખ્ખું થાય ને તો પા પાછળ થી જે ગંદુ પાણી હોય ને એ નળીમાંથી નીકળી જતું હોય છે. પણ ઘણા બધા લોકોને છેને ખબર હોય છે તો બી એ લોકો કઈ મુૂકતા નથી ને ડાયરેક્ટ એ પાણી ગટરમાં નાખી દે છે તો એવું ના કરવું જોઈએ એને ભરીને એનો ઉપયોગ આપણે વાસણમાં, કપડાં ધોવામાં પોતું કરવાના પાણીમાં એ બધામાં ઉપયોગ કરી લેવો જોઈએ.
હા એકદમ સાચી વાત તારી હા કે એ પાણી તો બધાના ઘરે જોવા જઈ તો વેસ્ટ થતું જ હોય. ને દરેક વ્યક્તિ જો થોડોક થોડો પ્રયત્ન કરે ને તો ઘણું બધુ પાણી બચી શકે.
અને સરકાર પર પાણી બચાવવા માટે ઘણા અભ્યાસ અભિયાન કર ચલાવેે છે.
હા હું તો એવું માનું કે સરકારની જ માત્ર બધી જવાબદારી નથી હોતું થોડુંક થોડુંક નાગરિકો એ પણ તેમની જવાબદારીઓ નિભાવવી જોઈએ.
હા જો આજે જો આજે પાણી બચા બચાવીશું તો બચાવીશું ને તો ભવિષ્યમાં આપણને કોઈ બી મુશ્કેલી આવશે ત્યારે આપણે એ એનો ઉપયોગ કરી શકીશું.
હા એટલે જ તો કહું છું કે એક એક ટીપું બહુ જ કિંમતી છે.
હા સાચી વાત મને બી એક સુંદર શુદ્ધ યાદ આવે છે.
કયોું સૂત્ર?
પાણી બચાઓ જીવન બચાઓ.
ઓ બહુ જ સરસ મને પણ એક સૂત્ર યાદ છે.
કું?
જળ છે તો કળ છે.
વાહ આનો મતલબ શું થાય?
કે તમારો એ જળનોો ઉપયોગ છે તો તમારી પાસે જળ છે. તો જ તમારી પાસે બધું છે જો તો આપણે પાણી વગર ના રહી શકીએ કે આપડણે કોઈ બી વસ્તુ વસ્તુમાં પાણીનોો ઉપયોગ કર્યા વગર કઈ કરી નથી શકતા તો જો તમારી પાસે જળ હશે ને તો તમારી પાસે બધું જ હશે તેવું કહેવામાં આવે છે.
સાચી વાત અને આપણે જો વહાનો ધોતા હોય તો એને... ભીના કપડે આપડણે જયારે પોતું કરતા હોય... ત્યારે ભીના કપડેથી આપણે એ એ લોકો... વાહનોને આપણે લૂસી દેવા જોઈએમ પાણીના... પાણીનો બગાડ ના કરવો જોઈએ.
હા સાચી વાત આમ બને ને ત્યાં સુધી પાણીનો દુરપયોગ ઓછો કરવો જોઈએ.
સાચી વાત આપણે આપણે ક્યાંક છે ને... એવું કંઈક બનાવવું જોઈએ જ્યાં આપણે પાણી... આમ રાખી મૂકીએ રાખી મૂકી શકીએ અને... જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ.
હા સાચી વાત હું, પણ એવું જ માનું છું, ત્યાં સુધી... આપણે તેને સરખું સેવ કરીને રાખવું જોઈએ.
હા અને... આજકાલ તો જ્યારે કોઈ કોઈ એક કોઈ... એક વ્યક્તિની ભૂલના કારણ આખ.... સોસાયટીમાં ટેન્કર મંગાવવું પડે છે ત્યાં... અને ત્યારે જે એ મંગાવે ત્યારે બી ની... છે, તો કેટલું પાણી પડતું હોય છે, રસ્તામાં બી જ્યારે આવતું હોય ત્યારે ટીપે ટીપ... ટીપે ટીપે કેટલું બધું પાણી... પડતું જતું હોય છે, તો એ બી એ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ એનું...
હા સાચી વાત આજે તો આપડે બંને... ક્યાં વાત કરવા ફોન કર્યોને કહયો આપડે પાણીના આખા ટોપિક... પર આવી ગ્યાં કઈ ખબર જ ના પડી નહી...
હ સાચી વાત એને છે, તો વાત કહેવાય વાત કરવી કહેવાય...
હા એ બાને આપડે બની ને એકબીજાને પાણી નું મહત્વ સમજાવી દીધું મસ્તી મસ્તી
હા આપણને હવે આપણેે બી જાગૃત નાગરિક બની ગયા છે, આપણે પણ હવે પાણી બચાવશું.
હા અને આપણેે બીજા બધાને પણ શીખવાડીશું પાણીનો બચાવ કેવી રીતે કરવો.
હ તું પણ તારા આજુબજુળાને શીખવાડે છે, ને હું પણ મારા આજુબાજુવાળાને શીખવાડીશ.
હા જરૂરથી ચલો હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઇ ગયો... આપડે પછી વાત કરીશું...
હા પણ તમે ભૂલતી નહી હો, આજુબાજુ વાળા ને કવાનું...
હા જરૂરથી કહીશ...
આવજો...
હા